હેલો.
હા કેમ છો? મજામાં
બસ શાંતિ આ થોડું એક્ઝામ ની તૈયારી ચાલે છે.
અચ્છા બરાબર પરીક્ષા નજીક આવી રહી છે એમને.
હા.
બરાબર. તમને શું લાગે છે પરીક્ષા ની તૈયારી કઈ રીતે કરવી જોઈએ
હા મારા ખ્યાલથી તો તમે જો નિયમિત રીતે અભ્યાસ કરો ને તો એ સારી તૈયારી કેહેવાય પરીક્ષા પ્રત્યે.
હા.
હા કેમકે પરીક્ષા એ છે ને આમ વિદ્યાર્થી ના જ્ઞાન સમજણ અને મેં મહેનત ની આમ કસોટી છે.
હા એ તો સો ટકાની સાચી વાત છે.
હવે સારી તૈયારી દ્વારા પરીક્ષામાં તમે સફળતા મેળવી શકાય છે. અને પરીક્ષાનો હેતુ માત્ર આમ ગુણ મેળવવાનો તો હોતો નથી. પરંતુ વિદ્યાર્થી કેટલું શીખ્યો છે તેનું મૂલ્યાંકન કરવાનું પણ છે કેટલું એને આવડ્યું જેટલું ભણાયું શિક્ષક દ્વારા
હા હા હા એ તો સાચી વાત છે. કે તમે જેમ સારી વાત કરીએ કે પરીક્ષાની તૈયારી ખાલી પરીક્ષા ના આગલા દિવસે ન કરવી જોઈએ.
હા.
એનું જો તમે અ મને કદાચ વાત મને અત્યારે યાદ આવે છે કે અ અ આપડે કેવાય ને કે પૂરે હાલ અગર પડા હોગા તો એક દિનસે કુછ ફર્ક નહી પડેગા. ઓર અગર એક પૂરે સાલ નહીં પડેગા પપ પૂરે સાલ અગર નહીં પડા હોગા તો ભી એક દિનસે ફર્ક નહી પડેગા તો એ જે વાત છે એમની બહુ સાચી વાત છે કે તમે આખું વર્ષ જો અ તમે મહેનત કરી હશે તો એક જે પરીક્ષાનો આગલો દિવસ છે એનાથી તમને કઈ ફરક નહી પડે. પણ જો મહેનત નહી કરી હોય અને પછી આ અમુક ક લોકો તો બેસે જ આગલી રાતે વાંચવા માટે.
હા પણ
ખાસ કરીને કોલેજ ના વિદ્યાર્થીઓ.
હા અને ખબર ન એ લોક નામાં એરિયામ કળા હોય છે ને કે માર્ક્સ પણ એ લોકો સારા લાવી દેતા હોય છે.
હા એ તો સાચી વાત છે.
અને તમારે તો જો આખા વર્ષથી આમ બવ જ સારા માર્ક્સ લાવવા હોય તો આમાં નિયમિત રીતે અભ્યાસ કરવો ખુબ જ જરૂરી છે. અને દરરોજ તમારે જે ટાઈમટેબલ બનાયલું હોય. અભ્યાસ કરવા માટે. તો એનું એકદમ આમ ફોલો કરવું પડે. હા અને બને એટલું આમ. મુશ્કેલ જે અઘરા વિષયો હોય છે તેને આમ તમારે વધુ સમય આપવો જોઈએ અને દરેક વિષય નું બને એટલું આમ પુનરાવર્તન નિયમિત રીતે કરવું.
હા પુનરાવર્તન તમે કય કે બહુ સારી વસ્તુ છે કારણ કે એ જરૂરી છે. તમે ગમે તે જો વાંચ વાંચ વાંચ કરશો પણ તમે કોઈ વસ્તુ નું પુનરાવર્તન નહીં કરો તમને એ વસ્તુ યાદ નહી રે.
હા. ને કે માત્ર પરીક્ષાના આમ થોડા દિવસ પહેલા અભ્યાસ કરવાના બદલે આ ખુ વર્ષ નિયમિત રીતે તૈયારી કરવી એ વધુ અસરું અસરકારક છે.
હા એ તો સાચી વાત છે. કારણ કે અ કેવું થાય છે કે પરીક્ષા નો આગલો દિવસ ખાલી ખાલી વાંચવાનું નહી એ દિવ વસે આપડે આપને ઘણું બધું સ્ટ્રેસ હોય છે.
હા.
કારણ કે એ સમય એક તો બીજા દિવસે પરીક્ષા હોય તો પછી આપડે આપડા આપડુ તબિયત પણ એક તો સાચવવાની હોય છે.
હા એટલે બને એટલો તમે આરામ પણ કરો એવું નહી કે વાંચ વાંચ જ કરો.
હા એ તો ખરું કે તમારે છે ને તમારી તબિયત પણ સાચવવી પડે. પછી તમે પરીક્ષ નો તણાવમાં તમે વાંચવાનું ભૂલી જાવ તો એ ના ચાલે.
હા અને અમુક સમયે તો છોક કરીઓને કેવું થાય છે કે બચારીને આમ પીરિયડ્સ વખતે જ. પરીક્ષા આઈ જાય છે.
હા. અ એના પર તો અ ઘણું બધું આપડે ધ્યાન આપવું જોઈએ કા કારણ કે અ સૌથી વધારે મુસીબત એ જ સમય આવતી હોય છે છોકરીઓને. અને એમાં અમુક છોકરીઓને પરીક્ષાની તૈયારીઓ નઈ. અમુક સો કરીને તો માસિક સ્ત્રાવ વખતે પરીક્ષા, આપવી પણ પડતી હોય છે.
હા, એ ઘરું તકલીફ પડે પાછું એ સમય.
હા કારણ કે એક તો તમારા શરીરમાં એવા બદલાવ થતા હોય, અને બીજી બાજુ સ્ટ્રેસના કારણે કારણે તમને એ વધારે તકલીફ પડે.
હા, અને અમુક વાર તો કેવું થાય કે અભ્યાસ દરમિયાન આપણે વાસ્ હોઈએ ત્યારે જ મોબાઈલ જોવાની ઘણી વધારે ઈચ્છા થતી હોય છે.
આ હા અ કારણ કે અ થાય કેવું કે આ જે છે ને આ જે સમસ્યા છે ને એવા બાળકોને વધારે તકલીફ દાયક થાય જે લોકો પહેલા આગલા દિવસે લઈને બેસે.
હા.
કારણ કે એક તો સ્ટ્રેસ નું વાતાવરણ હોય.
હા.
અ એના કારણે પછી કેવું થાય કે, અ મગજ છે ને આમ એવી વસ્તુઓ તરફ દોડે જે ઓછું સ્ટ્રેસ આપે, કે જે ખુશી આપે
હા.
કે કેમિકલ હોય છે ડોપ મીન
હા જે ખુશી માટે ન હોય છે.
હા હા કોઈ લત લાગે ને ત્યારે આપણા શરીરમાં જે છે ને એ ઉત્પન્ન થતું હોય છે. અને એના આપણને બહુ જ તકલીફ થાય પછી.
હા તો આ મારું તો માનવું એવું છે કે તમે જો સારા માર્ક્સ લાવવા ઈચ્છતા હોય અને સારી રીતે પરીક્ષાની તૈયારી કરવા પણ ઈચ્છતા હોય. તો અભ્યાસ દરમિયાન જે મોબાઈલ બિનજરૂરી વસ્તુઓ છે જે, તમને ડિસ્ટક કરે છે ભણવાથી, તો એટલી વસ્તુઓથી આમ એ સમય દરમિયાન જો તમે દૂર રહે ન. તો એ એક સારી બાબત કેવાય. કે તમે સારું ફોકસ કરી શકો ભણતર ઉપર. હા, અને અમુક લોકો તો આમ સ્ટ્રેસ હોય ને એક્ઝામને લઈને. તો વાંચવાના લીધે ખોરાક પણ સરખી રીતે નઈ લઈ શકતા.
હા હું એજ કેવાની હતી.
હા.
આખી રાત જાગી જાગીને અભ્યાસ કરે છે.
હા.
એ અસરકારક છે.
ના તમારી સ્વાસ્થ્ય ઉપર ઘણી નુકસાનકારક એ કરે અસર કરતા હોય છે.
હા કારણ કે અને પાછું તમારી યાદશક્તિ પણ ઘટી જાય છે એના લીધે.
હા કેમ કે તમે તમારી ઊંઘ બગાડીને ભણતર ઉપર એ કરી રહ્યા છો જે તમારા માટે ઘણું નુકસાનકારક રહેે છે.
હા.
જો મારું માનવું તમે જો રેગ્યુલરલી ભણતા હોવ. તો એટલી બધી અસર તમને ના દેખાય અને તમારે એટલું બધું સ્ટ્રેસ પણ પણ ના લેવાનું થાય, એક્ઝામ ના આગલા દિવસે.
અ પરીક્ષા દરમિયાન કોઈ પ્રશ્ન ન આવડે તો શું કરવું જોઈએ?
પરીક્ષા એટલે એક્ઝામમાં બેઠા હોય ત્યારે?
હા.
તો તો તો તમારે એને રિલેટેડ જેટલું તમને યાદ આવે, લખો. ઈ પણ એક આમ સારું જ કેવાય
હા એ તો સાચી વાત છે અને પેલા જે પ્રશ્નો સારી રીતે આવડતા હોય ને એ લખી દેવા જોઈએ ત્યાર પછી બાકી બાકી ના પ્રશ્નો જે છે એના વિશે વિચારવું જોઈએ
હા
હમ
કોઈ એક પ્રશ્ન ઉપર તો તમારે આમ અટકીને એજ ના કરાય બેસી જ ના રેવાય કે નહી આવડતો તો પેલા જેટલું પેપરમાં તમને આવડે છે એટલું જોઈ લો એનો આન્સર યાદ કરી લો પછી એજ આન્સર કરવા પાછળ લાગી જાવ પછી છેલ્લે જે વધ્યા તમને નથી આવડતા એ લઈને બેસો ને તો એ સારું રે
બરાબર છે હા એ તો સાચી વાત છે અને કેવાય ને કે પરીક્ષામાં મા યાદશક્તિ નહીં પરંતુ ધીરજ અને આત્મવિશ્વાસ ની પણ કસોટી છે
હા
કે તમે એ સમય કેટલા શાંત રહો છો તમે પેનિક નથી કરતા કારણ કે અ મારો ખુદ નો એવો વ્યક્તિગત અનુભવ છે કે મારા હાથ છે ને ધ્રુજવા લાગી જાય છે લખતા
હા અમુક વાર ઘણા બાળકોને એવી તકલીફ થતી હોય છે
હા
કેમકે કન્ટિન્યુ એમને ત્રણ કલાક આમ લખવાનું આવે તો પછી અને એ લોકો એટલી બધી એમ પ્રેક્ટિસ પણ ના કરી હોય લખવાને લઈને
હા કે જેટલા વ્યસ્ત હોય ને તો લખવાની પ્રેક્ટિસ ના કરી હોય
હા અને બને એટલ પરીક્ષા સમયે તમારે આમ પૂરતી પછી ખોરાક છે અને થોડું સમય આમ રમત ગમતમાં અથવા યોગમાં જો ફાળોવો ને તો તમારું મન તાજું રહે છે અને એના કારણે શું થાય કે તમારી એકાગ્રતા જે હોય છે એ વધે છે અને પરીક્ષા સમય છે ને બને એટલો આમ ગભરાવાને બદલે જો આત્મવિશ્વાસ ખુદ પર રાખો ને તો તમને કોઈ પણ આમ રોકી ના શકે કે કોઈ પણ એમાં તમે ફેલ ના થઈ શકો
હા અને કેટલાક વિદ્યાર્થીઓ કલાકો સુધી વાંચે છે તો પણ ઉપરનું પરિણામ સારું નથી આવતું
હા એ કેવું કે સમજીને વાંચો ને તો તમને સારી રીતે યાદ રહી જાય પણ કેવું એ વિદ્યાર્થી જો આમ કન્ટિન્યુ એકની એક લાઈન વાંચશે વાંચશે વાંચશે એ પછી યાદ ના એ તમારું ગોખંડ ગયાન પછી એ તમે સમય આવતા ભૂલી જાવ અને પેલું તમે સમજીને જો વાંચ્યું હોય ને તો તમને એ વસ્તુ સારી રીતે યાદ રે
હા એ તો તમે સો ટકાની વાત કીધી કે સમજેલું હોયને તો તમારે કેવું પેલા વાક્યો ગોખવાની જરૂર ના પડે
હા અને હા બોલો
અમુક વાર કેવું થતું હોય છે કે ગુજરાતી મીડિયમ માંથી અચાનક કોઈ વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમ માં જતું રહેે ને
હા ઘણી બધી તકલીફ પડતી હોય છે અને પરીક્ષાની તૈયારી કેવું કે તમે જે જૂના પ્રશ્ન પત્રો છે
હા
હા એ તમે ઉ કાલવા જોયે, અને જે મહત્વના મુદ્દાઓ છે. એની નોટ બનાવી જોઈએ.
હા.
તો ના આવડે તો શિક્ષકનું માર્ગદર્શન લેવું જોઈએ એમની જોડે શીખવા જવું જોઈએ. તો તમે પરીક્ષા સારી રીતે પાસ કરી શકો છો.
હા અને એક વાર પરીક્ષા આપ્યા પછી પરિણામની ચિંતા ન કરવી જોઈએ.
હા એ પાછી ઘણા બધા લોકો કરતા હોય છે. હા સારું સારું વાંધો નહી ચલો.
હા હા.
દિવસ વાત કરીશું.
હા હા.
હા.